હાલો
હાલો.
કેમ છો બેન? અવાજ આવે છે તમને?
હા હા હવે આવ્યો તમારો અવાજ. બધું સારું છે?
હા બધા મજામાં, તમે બધા મજામાં છો ઘરે?
હા બસ મજામ, જામા છે બધ ચાલે એટલે ઘરમાં આખો દિવસ ટી વી, મોબાઈલ અને ફિલ્મોનું જ રાત ચાલતું છે સીરી યલ જોય કા
સાચ સાચી વાત મારો છોકરું બી કાલે મને કેતો હતું ચાલો ને આપડે બધા મળીને પિક્ચર જોવા જઈએ એ છે ને ગયા વખતે એક અમે પિક્ચર જોવા ગયેલા હતા એ ગુજરાતી પિક્ચર હતું એટલું મસ્ત પિક્ચર હતું ને કે છોકરાઓ એમ મસ્ત મજાથી જો તો હતો કે કે એમાં છે ને આપણા ભગવાન વિશે ભક્તિ વિશે જાણવાનું હતું તો એ છે ને બહુ જ સારી ફિલ્મ હતી તો એમાં એને બહુ મજા આવી જોવાનું તો એ હવેથી છે ને એને ઇન્ટરેસ્ટ આવી ગયો કે મોટી સ્ક્રીન પર ટીવી જોવાની બહુ મજા એટલે હવે જ્યારે બી કઈ હોય ને વીકેન્ડ આવે સેટરડે સન્ડે આવે એટલે એ કેહેવા માંડે મમ્મી ચાલો ને આપણે જઈએ પિક્ચર જોવા માટે.
સાચું કીધું મારા ઘરે બી એવું જ છે મારા દીકરાને તો જોવો જમતા પણ મોબાઈલમાં વિડીયો જોવાનું છે કે રાત્રે ફિલ્મ વગેર એને ઉંગ નથી આવતી તો હવે પેલા તો સાંજે બધા સાથે બેસીને વાતો થતી પણ હવે દરેક ના હાથમાં મોબાઈલ છે. તો મનોરંજન એમ નથી કહેતી કે મનોરંજન ખરાબ છે. પણ એની મર્યાદા હોવી જોઈએ ને આખો દિવસ તમે ફિલ્મો જોયા કરો ને હવે હવે આજે પહેલાના ફિલ્મો હતા ને અત્યારે તો શું થયું કે મોટા ભાગે બધા વેબ સિરીઝ જોઈ છે તો એનો પ્રભાવ બાળકોની ભાસ ભાષા, વર્તન, વિચાર બધા પર દેખાય છે કે મારો છોકરો હવે તો થોડી-થોડી ગાળો બી બોલવા લાય્યો છે તો મેં એને પૂછું કાંથી શીખો તો એમ કે પેલું વેબ સિરીઝ આવે છે તા થી મેં શીખો એ લોકો બોલે છે. એ એ લોકોને એવું લાગે કે આ બધું ઓકે છે ચાલે આપણે બોલી શકાય તો મને યાદ આવે કે આપણે પેલા જૂના જે ફિલ્મો જોતા તો કેટલું આમ સારી રીતે બેસીને જોતા કે પારિવારિક એ સમૂહમાં આપણે બેસીને જોતા ને બધું આમ આપડો પરિવાર ઉપર હોય એવી ફિલ્મો આવતી. તો આપણને એમાંથી કઈ શીખવાનું બી મળતું કે હા જો આવું કરાય છે મમ્મી પપ્પાનું સન્માન કરાય છે અત્યારે તો આ વેબ સિરીઝ ના નામે જે બતાવે છે. એમાં તો તમે જો એટલું ગમે તેમ બોલે છે છોકરાઓ એજ બધું મારા છોકરાઓ શીખે છે હવે. તમને નથી લાગતો આવુ.
સાચું સાચું કીધું કે હવે તો એડવર્ટાઝમેન્ટ આપ આપણે જોઈએ છે તો આપણું છોકરુંને આપણે જોઈ જોઈને બતાવવા પડે છે કે આ એડ જોવાય કે નહીં જોવાય એવું જ છે પિક્ચરમાં બી કે પિક્ચરમાં બી હવે એવી એવી રીત એ લોકો ભાષાનો પ્રયોગ કરે કે છોકરુંને જોવા બી નહી દેવાય આપણાથી અને બીજું કે એ લોકો અ આપડે ભાષા પછી કોઈ સીન એવો આવી જાય કે છોકરાઓ લાયક નહી હોય હવે એ આપણને થોડી ખબર હોય. કે આ પિક્ચરમાં નાના છોકરાઓથી ના જોવાય ચાલો સિનેમા હોલમાં ગયેલા હોય તો આપણને ખબર પડે કે આ પિક્ચર નાના છોકરાથી નહી જોય પણ હવે છોકરુંને ગમતું હોય અમુક વસ્તુ એમાં તો આપણે તો એને જોવા જ દેવા પડે ને એટલે આજકાલ જે ફિલ્મો બનાવે છે એ લોકો જોઈને નથી બનાવતા અને ખાસ કરીને પિક્ચર એવા બનાવવા જોઈએ કે આખા પરિવાર જોઈ શકે હવે આપણે ઘરમાં દાદા હોય, દાદી હોય એ લોકોને આપણે હમણાની પિક્ચર બતાવે તો એ લોકો તો શું ઉઠીને ચાલવા માંડે. એ લોકો તો જોવા બી નથી ગમતું. કેમ કે આજ શું પહેરીને ડાન્સ કરે છે એમ કે. આવું કઈ હોય કે અમારા જમાનાના પિક્ચરો કેટલા મસ્ત આવતા હતા એમ કે કે અમે તો બહાર પરદા પર બેસીને જોતા હતા. કેટ કેટલું મસ્ત આખું આખું ગામ બેસીને જોતું. એમને એ લોકો તો કેહેતા હોય તમે એવું કઈ
સાચું કહ્યું સાચું તે તમે બી એવું એજ છે હવે કે પેલા એ ફિલ્મોમાં છે ને એ લોકો શું છે હવે અત્યારે આપડે તો મનોરંજન ની રેમ જોતા હવે શું થઈ ગયું છે કે લોકો એને હકીકત સમજી લે છે. કે હા આ ફિલ્મોમાં આવું થાય છે એટલે કે બાયરીઓ બી પેલા પોતાના વર પાસેથી એવું કહે છે કે જો એ કેવું રાખે છે મને આટલા ગિફ્ટ લઈ આપો એને કેટલું આમ અહ ફેરવે છેને એું કરે છે પણ હકીકતમાં તમે જોવા જાઓ તો જો આપડા જીવનમાં સંઘર્ષ ચાલતું હોય. ને પેલાના જે ફિલ્મો હતા જાને તમે પેલા મધર ઈન્ડિયા ને એવી ઘણી બધી ફિલ્મો સારી સારી છે એ તમે જયારે જો ને એના ડાયલોગ બી એટલા સારા હતા અને એના એ આખું જે સ્ટોરી બતાવતી ફિલ્મો તે સંઘર્ષ વાડી બતાવતી કે જીવનમાં તમારી મહેનત અને સંઘર્ષ કેટલું જરૂરી છે. અત્યારે ફિલ્મમાં કેવું થઈ ગયું છે કે બસ આ આને આવા ડ્રેસ પહેરેલું છે એ આવું કરે છે એ આવું જીવન જીવે છે હવે મારા પાડોશમાં એક છોકરો છે એમાં એક્શન મુવી કોઈ જોતો હતો સાઉથની મુવી આવે ને તેમાં હીરો કઈ સ્ટાઈલ કરતો હતો સ્ટન્ટ મારતો હતો તો એને બી એમ થયું કે નહી મારે બી કરવું જોઈએ એનાથી છોકરીઓ પટી જાય છે આમ છે તેમ છે તો એ નક્કલ કરવા ગયો એનાથી ઈજાગ્રસ્ત થઈ ગયો. તો આ બધું જે એ લોકો પોતાના જીવનમાં લાવે છે કે હા એમ એને મનોરંજનની જેમ જોવું જોઈએ એ નથી જોતા એ લોકો એ હકીકત માની લે છે કે આવું કરવાથી છોકરીઓ ઇમ્પ્રેસ થાય છે કે પછી આપણું નામ રોશન થાય છે કે લોકો આપણને ઓળખી જાય છે આ શોર્ટકટ છે લોકો એટલે સંઘર્ષ પાછળ નથી જવાનું એ લોકોને શોર્ટકટ શોધે છે કે આવું કરવાથી આપડે જલ્દી અહ આંખોમાં આવી જાય છે લોકોના તો એ બધું ખોટું છે સાચું કહું તો બાળકોને સમજાવવું જોઈએ કે અબફિલ્મ અને હકીકત અલગ છે બધું પડદા પર જેવું સરળ નથી હોતું જીવન ઘણું ઘણું ફરક છે એમાં તમે જોવા જાવ તો. શું કે તમે?
સાચું સાચું કે મારું છોકરું બી છે ને તમે જગો ને પેલા છોકરાને જોઈને સ્ટન્ટ કરવા ગયો મારું છોકરું શું કરે ઘરમાં આપડે પેલું એક્શન મુવીસ ચાલતી હોય તો એ જોઈને છે ને સ્ટન્ટ કરવા જાય કોઈ વાર ગાદ સોફા પર કૂદતો હોય કઈ બી કરે અને સો ફ પર થી સીધું નીચે પડે એક દિવસે તો એ પગમાં વાયગું હોયને એ એટલું જોરમાં રહ્યો પછી એને ખબર પડી કે આ સાચેમાં આવું કરવા છે ને તો વાગે આપણને અને એની એવી ભાષા બી બોલે ને એટલે હવે તો એમ એને પિક્ચર જોવાનું બી બંધ કરાવી દીધું. અને મારી છે ને સાસુજી છે ને જરા એ અહ પ સીરિયલ્સ બી બોજવું એ સિરિયલ બી મારા છોકરાને તાદત પડી ગઈ છે ને સિરિયલમાંના બધાના નામ એને યાદ રહી જાય છે કે આ ટાઈમ પર તો આ જ સિરિયલ આવે છે. એટલે એ એટલું બધું ઘુસી જાય છે ને સિરિયલ હોય કે પછી કાર્ટૂન હોય એટલા બધા મનોરંજન ના ચેનલ હવે ટી વી પર આવે છે ને મોબાઈલ પર આવે છે એ લોકો અંદર એટલા ઘુસી જાય છે એ લોકોને લાગે છે કે બસ હમણાં હા આપડે વાંચવાનું ના હોય આપડા બહાર ન જીવન કઈ નથી બસ આપણે ટી વી પાસે બેસવું હોય એટલું બધું એ લોકો ઘુસી જાય અને ટી વી બંધ કરે તો હમણાં મોબાઈલ એટલે હમણાં તો એ લોકોની હાલત એટલી માઈન્ડ એવો સેટ થઈ ગયો છે એટલા બધા ડૂ -ડૂબી ગયા છે એ લોકો કે એ લોકોનું આજુબાજુનું જીવન શું ચાલે છે એ લોકોને કંઈ ખબર નથી પડતી એટલું બધું મનોરંજનમાં ઘૂસી જાય એક નાની આમથી એડ હોય એને બી એ લોકો કે ને મોઢા પર કરી લે છે ત્યારે આપણે એવું નહીં આપણે ખાલી બે મિનિટ ટાઈમપાસ માટે જોતા કે આપ કરી લે એના માટે આપણે જોતા હવે કેવું કરે છે કે એ લોકો એના મનોરંજનને એ લોકોને એવું લાગે છે સાચી વાત છે તમે જે મેં કીધુને કે એ લોકો મેં એ બી જોયું છે કે રોડ ઉપર પેલા ફૂલ સ્પીડમાં બાઈક ચલાવીને જાય છે એ લોકોને એમ કે ફૂલ સ્પીડમાં જોશું તો આપણે જલ્દી પહોંચી જશું પણ એ નથી જોતા કે એનાથી કે આપું સમય વાળા ને નુકસાન થાય શકે આપણને નુકસાન થાય શકે એટલે આ બધું આ ટીવી માં જોઈને મુ- મોબાઈલમાં જોઈને લોકો શીખે છે આ ખરેખર બહુ ખોટી જ વસ્તુ છે અને જેટલું બની શકે આપણે એનાથી દૂર રહેવા જોઈએ પણ શું કે આજના જમાનાના પ્રમાણે ચાલવા જાય છે. એટલે એ લોકો કોના વધાર થી વધારે એનો પરજ બઉ ભાવ પડે છે તમે શું કેવું
સાચું કીધું અમે જેમ કેવું છું કે આખો દિવસ લઈને બેસી રહી છે તે તો ખોટી જ વાત છે પણ હવે મને એમ થાય કે મનોરંજન બી જરૂરી છે કારણ કે આખો દિવસ હવે તમે કામ જ કર્યા કરો કે છોકરાઓ ભણતા જ રહી તો થાક લાગી જાય ને થાક પછી જરા મન હળવું કરવાનું થાય ત્યારે આ બધું વસ્તુ યાદ આવે તો મને યાદ છે કે ભાઈ અમારા કલાક બે કલાક ટીવી ચાલતું એમાં અમે લોકો કઈ સિરિયલ આવતી કઈ શક્તિમાન કે પછી કઈ આપણું દૂરદર્શન ચેનલ આવતું ત્યારે એના પર જોતા તો એ આખો દિવસ તો જે થાક હોય ને તે જરાક ઉતરી જાય આપણને ગમતું એ જોવાનું કે આપડું બધું કામ પતાવીને જોતા પણ હવે આજકાલ તો તમે જેમ કીધું ને કે ટીવી નહી તો પછી મોબાઈલ આ સોશિયલ મીડિયા છે એના પર બી બધું મનોરંજનનો આવી આવા લાગ્યું છે નાના બાળકો હવે પેલામાં કેને રીલ્સ બી જોઈ છે એ રીલ્સ જોવાના લીધે શું થાય એ લોકોમાં છે ને પેશન્સ નથી રહ્યું એ સબર રહ્યું જ નથી આમ સ્ક્રોલ કરતા જાય કરતા જાય ને એ છે ને એ વસ્તુ તમારું ધ્યાન ભંગ કરે છે હવે હું મારા છોકરાને મોબાઈલ સાઇડ પર મુકઈ કરીને બેસાડું બી ખરી તો પેલું એનો અભ્યાસમાં મન જ નથી લાગતું કારણ કે જરાકવારમાં કઈ ટીનિંગ દઈને અવાજ આવે એટલે એને એમ થાય ચાલ હું જોઉ કા તો પછી એને એમ થાય કે ચાલ બાર રમવાનું જાવ આ બધું એના લીધે છે ને ધ્યાન ભંગ થવા લાયગું એ લોકોનું કે કોઈ બી એક વસ્તુમાં એ લોકો ન ધ્યાન કેન્દ્રિત નથી થતું કે ચાલ આપણેે આ કરવાનું છે આજ કરી નાખીએ એ લોકોને એવું ને કે રસોઈ કરવાનું હોય તો રસોઈ કરી નાખીએ પ- પછી બેસીએ એ એ લોકોમાં સમજણ નથી પડતી કેમ કે એ આખો દિવસ જોતા જ રહી છે ને કંઈને કંઈ નવું આવતું જ રહી છે એના માટે છે ને એ લોકોમાં સબર જ નથી રહ્યું ને સંતુષ્ટિ બી નથી એમ એ લોકોને એમ થાય ને જોયા જ કરો જોયા જ કરો છોકરાનું શું મૂડ મારું પોતાનું ક તો મારે બી એવું જ થઈ ગયું છે તો આ પેલા કેવું હતું આપણે મનોરંજન કરતા એટલે આપણે હા કામ પતાવીને એક કલાક બેસતા કે ચાલો આપણેે હવે જોવું છે હવે કેવું થઈ ગયું છે થોડીક થોડીક વાર રહીને થોડીક થોડીક વાર રહીને જોવાનું મન થાય તો આ સારી વસ્તુ નથી મને એવું લાગે છે તો સ્ક્રીન સામે બેઠા રહે ને શરીર અને મન બંને પર અસર પડે છે ને બાળકો રમવા બી નથી જતા મેદાનમાં મેં કહું છું તમે લોકો રમવા જાઓ કશું કરો નહી પણ નથી જવું કારણ કે લોકોને પેલું આ જોવાનું કઈ ના કઈ ગમતું હોય આટલું બધું કન્ટેન્ટ આવી ગ્યું છે ને હવે તમને કેવું ને મનોરંજન માં બી કે તમે પેલા ઓછું હતું તે ત્યારે જોવાનું ગમતું અરે આટલું બધું છે કે તમે શું જો ને શું ના જો ખબર જ નથી પડતી પછી આપણને કોઈ પૂછે તું એ પેલી સિરિયલ જોઈ કે પેલી મૂવી જોઈ કે ખબર જ નથી પડતી એ મૂવી ક્યારે આવીને ક્યારે જ- કરે તો ફરી પાછા આપણે મળીએ નવા કોઈ ટોપિક્સ ઉપર વાત કરવા વિશે ચાલો આવજો